હાલો. બસ મજામાં તું?
હા મેં પણ મજામાં. જમી લીધું તું એ?
તું જમી?
શું હતું?
હા તો મને. ને મુંબઈ વિશે જાણવું છે. કે મુંબઈમાં ફરવા લયક જગ્યા પછી, ખાવા લયક જગ્યા, એટલે મુંબઈમાં શું છે કે મે ત્યાં જઈને એ એન્જોય કરી શકું.
ઓકે તો તું મને પેલા દરેક કેટેગરીમાં પોન્ટ વાઈ મને પૂછ. કે પેલા તનેના વિશે જાણ છે?
મને હા પહેલા તો મને ફરવા વિશે જાણવું છે. કે મમ્મી ફરવા લાયક જગ્યા કઈ કઈ?
મુંબઈમાં ફવવા માટે ઘણી બધી જગ્યા છે. ગેટવે ઓફ ઇન્ડિયા છે. મરીન ડ્રાઈવ છે. બાંદ્રા સિલિંગ છે. પછી હમણાં જો નવું જોવા જાય તો સ્કાય સ્કાય સિટી મોલ છે. જેના જેના ટેરેસ પર. કલરિંગ ટાાઈલ્સ છે. તમે રીલમાં જોયું હોય તો તે પણ છે. મ્યુઝિયમ છે. ઘણા સારા પછી રાજીવ ગાંધી નેશનલ પાર્ક છે. ઝો નનુંું એક નેશનલ પાર્ક એક. ઝૂ ન એક અપગ્રેડડ એટલે ઝુ કરતા થોડુંક અપપર લેવલ પર લાવ નેશનલ પાર્ક છે. એ છે. પછી બહુ બધી ગ જુહુ ચોપાટી છે. પછી જો તમે મોજ. સીઝન માં જાઓ તો ઓબ્િયસલી મરી જ સારી જગ્યા કોઈ નથી મુંબઈ માં
હા
ગણપતિ માં જાઓ તો આખો જ મુંબઈ જુબઈ
હા એ તો મુંબઈ તો બાપા માટે ફેમસ જ છે
હમ
હા
બધી છે એક
હા તો તમને જે જગ્યા છે જે તમે એક એક જગ્યા કે એની ખાસિયત ખબર છે કે ત્યા લોકો જ શા માટે જાય છે જેમ કે ગેટવે ઓફ ઇન્ડિયા તમે કીધું તો ત્યાં કેમ લોકો શું કેમ જાય ત્યાં શું છે એવું કે ત્યાં બધાને જોવાનું
ત્યાં એકચુઅલી એ જગ્યા ફેમસ છે મન ડ્રાઈવ લ કારણ કે મરીન જે મરીન ડ્રાઈવ સ્ટાર્ટ થાય છે તે એકચલી મને તેનું નામ યાદ નથી કે મન ડ્ર ક્યાંથી સાર્ટ થાય છે સ્ટેશન ત્યાંથી મન ડાઈ ચાલુ થાય છે ગેટ ઓ ઇન્ડિયા એડ આવે છે ઓકે તો મરીન ડ્રાઈવ ની જે બોલ હોય ને જે પર આપણે બેસીએ લોકો એન્જોય કરે તે વોલ મરીન ડ્રાઈવ પર એન્ડ થાય છે અને મરીન ડ્રાઈવ થી એક જેટી જાય છે જે જે આપડી બોટ્સ આવે ને ફેરી બોટ્સ તે ત્યાંથી માંડવા જાય છે એચલી હા તે બી મારે એક્પ છે હા તો માંડવા જે અગ્નિપથ પિક્ચર માં ની માંડ અંડવા નામનું ગામ હતું હા એ માંડવા એનું નામ બધ ડાઈને હવે થઈયું છે અલીબાગ એકચુઅલી આ એક જનરલ નોલેજ ની વાત છે જે મેં તમને કીધી હમણાં એ માંડવાનું નવું નામ અલીબાગ છે હમણાે અલીબાગ અલીબાગ આપને બ મોટી સિટી હશે પણ એક ટપ ન મહારાષ્ટ્ર નું બીજું સાઈડ છે છે એકક્ચુલી એટલે બીજી સાઈડ નો કરનાર આપડે હા બંદરગાહ છે ટાપુ બી નહી કઈ શકું કારણ કે એ મહારાષ્ટ્ર ન પાર્ટ છે એમાં એવ છે કે આપણે એક મહારાષ્ટ્ર આપણું કયું મુંબઈ ત્યાં ગેટવે ઓફ ઇન્ડિયામાં ફેરી આપણે ત્યાં તેની ખાસિયત એ છે કે ફેરી બોટમાં આપણે આપણે ટુ વ્હીલર બી લઈ જઈ શકીએ છીએ એ ખાસિયત છે બધાની ટિકિટ પણ તમને અવેલેબલ છે એ જસ્ટ ગેટવે ઓફ ઇન્ડિયાની પાછળ જે સમુદ્ર છે ને ત્યાં જ તમને ટિકિટ ન બધું તમને પ્રાાઈઝ મળી જાય તમે સ્કૂટી તમારું લઈ જઈ શકો ને અલગ અલગ પાછી હોય છે જેમકે જો તમને એકદમ નોર્મલ પબ્લિકમાં જોવ હોય તેની પ્રાઇઝ અલગ તમારે એસી વાળુ માં જો હોય તેની પ્રાઇઝ અલગ તમારેર ઉપર બેસવું હોય સવા કેસીરા વાળા રૂમમાં તેમ પ્રઇઝ અલગ અલગ છે તો એ બી એક ફરવાલ બહ બેસ્ટ જગ્યા છે ને અલીબાગ માં તમે જઈ શકો ને અ જો હવે મુંબઈ થી હું થોડોક અંદર થી અંદર ફરવા જવાની વાત માટે જો મહારાષ્ટ્ર સાહે પ્રોપર મહારાષ્ટ્ર આપડે હમણાં સુધી વાત કેની મુુંબઈની જો તમારે પ્રોપર મહારાષ્ટ્રમાં આવું તો જે આપડ નેચર ના રીલ્સ જોય છે બરાબર હ હરિહર ફોર્ટ છે હ પછી આવાજ લોરા ની ગુફા તે બધી મહારાષ્ટ્રમાં છે અને જો હિલ સ્ટેશન આખા ઇન્ડિયામાં સૌથી વધારે સુંદર હો તો તે મહારાષ્ટ્રમાં જ છે સાઉથમાં બી છે ઘણા બધા બટ જે મહારાષ્ટ્રમાં છે તે વસ્તુ કોઈ જગ્યા નથી તો તમારે સૌથી બેસ્ટ હિલ સ્ટેશન જેમકે મેં તમને કીધું આ ગઢ ગઢ હોય અ ગઢ એટલે તમને ખબર હ ઘડ હોય મતી રય માટાજી ન ઉપર મહાલક્ષ્મી ગઢ કેવાય પછી એવા ઘણા બધા જે હિલ સેશ વાી જગ્યા છે ને ફોર્ટ કિલો હોય કિલો હોય મંદિરો હોય એ બધી જગ્યા મહારાષ્ટ્રમાં તમને બહુ સારી જોવા મળે અને જે હરિહર ફર્ટ ની મે વાત કરી છે એ ફોર્ટ ની ખાસિત જ છે. કે ત્યાં બધા લોકો ચડી નથી શકતા. એનું એક બો મેન રીઝન છે. કે એને ચડવા માટે એ નોર્મલ ડુંગર નથી જેમ આપડણે પારનેરા છે પાવાગઢ છે એ નોર્મલ નથી ઓકે એ કે નોર્મલ નથી. જો તમે રીલમાં નોટિસ કર્યું હ છે હકી એની જે ઢલાન છે તે એટી ડિગ્રી પર છે. સમજી ગયા તમે એટી ડિગ્રી અને જો તમને હજુ સારી તેક્પે ડિગ્રી તમને નહી ખબર પડે કેટલું ક્રોસ આવે તે તો મેં તમને કેવ આપડણે સ્કૂલમાં ભણેલા નાઇ ટી ડિગ્રી ન પાયથાગોરષ નો પ્રમેય તો જે નાઇન્ટી ડિગ્રી સીધું હોય બરાબર સીધુ તો એટી ડિગ્રી એનાથી થોડુંક જ ક્રોસ થોડુંક જ તો તમે હવે એ એંગલ ને તમે ડુંગરમાં ઈમેજીન કરો કે એટલું સીધું ડુંગર કોણ ચડવાનું આટલી ઉપરથી તમે એક વાર ખાલી રીલ પર જો જો એટી ડીગ્રી ઓકે તોને મને હાઈટથી બીક લાગે છે બો એટલે બો જ ઘણી એટલે હું તો ત્યાં જવા માટે કોઈ દિવસ રેડી નહી થાઉ એક્ચ્યુલી આટલી સારી જગ્યા છે તો પણ બીકોઝ મને હાઈટથી બીક લાગે ને એટી ડિગ્રીનો એંગલ મીન્સ કે કેવું કે તમે તમારા બિલ્ડિંગ માંથી દસ માણની બિલ્ડિંગ માંથી સીધા નીચે જો બસ તેજ ફીલિંગ તમને તે ડુંગર પર આવે ચોખ્ખું કયો તો ચોખ્ખી ભાષામાં બસ બસ હા બસ કામ થી ગયા એનો કોઈ પછી ઈલાજ નથી તમારે પ્રોપર તમને તમારે પ્રોપર ગાઈડન્સ હોવું જોઈએ તમને નોલેજ હોવ જો ક્લાયપીનગનુ એકચુલી એવું છે ઘણા બ ધા જાય છે પણ જેને ઓબીયા છે હાઈટનો તે લોકો એ તો અવોઈડ કરવું જોએ જગ્યા ભલે કેટલી બી સારી પણ જાને તો જહાન હે તમારો જીવન ની રેશે તો તો એ જગ્યા પર જવાનું કઈ મતલબ નથી.
હા એજ તો છે જ અને
કે નાસિકમાં છે સપ્તશૃંગી મંદિર અને મેન વાત મહારાષ્ટ્રમાં તમે જો જાઓ પ્રો પરમા આશ્રમ તો તમારા ઇન્ડિયા ના જે બાર જ્યોતિર્લિંગ છે એમાંથી ત્રણ જ્યોતિર્લિંગ તમારા મહારાષ્ટ્રમાં જ આવી જાય છે એટલે તમે જો મહારાષ્ટ્ર એક જ્યોતિર્લિંગ ત્રણ જ્યોતિલું તમારો જેને ચાર ધામ ની યાત્રા કરવાની હોય તેમાંથી ત્રણ ધામ તો મહારાષ્ટ્રમાં જ છે
હા હા
એ ત્રણ છે આઈ થિંક એક એક તો છે આપણું મેન કયું ત્રંબકેશ્વર બીજું છે ક્રિસમેસ ક્રિ ભધનેશ્ર ના મહાકાલેશ્વર ઉજ્જૈન માં છે મહારાષ્ટ્રની વાત કરતા એક અગ્રે ભુવનેશ્વર એક ત્ર્યુંબકેશ્વર અને ીજ એક છે આઈ થિંક ભીમા શંકર હ કદાચ આજ હા અભિમા શંકર આ ત્રણ તમને મહારાષ્ટ્રમાં જોવા મળશે થોડુંક કામ તેમ છે ત્રણ ડિસ્ટન્સમાં થોડુંક અલગ અલગ ડાયરેક્શનમાં છે બટ જો તમે ત્રણ ચાર દિવસ નું તમારૂ ટ્રીપ હોય તમને આરામથી આ ત્રણ તીર્થ સ્થાન તમે એક્સપ્લોર કરી શકો છો
હા મને તો ખબર જ નથી કે આટલું બધું સારી રીતે તમને ખબર હશે હવે તો મને કઈ પણ એમ પૂછવું હશે મે તમનેજ કોલ કરીશ
હમ અને માંગી તુંગી મને હમણાં યાદ આવું છે માંગી તુંંગી એક એ પણ એક પેકેજ છે ઓબ્િયસલી હા એમાં આઈ થિક ચાર પાંચ હજાર સીડીઓ છે એ હવ એક્સપ્લોર કરીશ ઈન ફ્યુચર બિકોઝ એટી ડિગ્રી એંગલ નથી તો એ મેં કરી શકો છો હા એમાં પેલા માંગી આવે છે માંગી માં કોઈ માતાજી નું મંદિર છે અને એની ઉપર જાય તો તુંગી તો એવી રીતે માંગી તુંગી એવું નામ મળેલું છે મને એટલું બધું ખ્યાલ નથી એમાં બટ એટલો ખ્યાલ છે કે પેલા માંગી આવે પછી તુંગી આવે આવે કેવી રીતે આપણે દા બી ઘણી ચાર પાંચ હજાર છે તો તે હિસાબે ત્રણ ચાર કલાક લાગી જ જાય છે ચડવામાં ખાલી વન વે ની વાત કરું તો
હા એટલે આપડ ફિટ હોવું જરૂરી છે એના માટે
ઓબ્વિયસલી હા તે બી જો તમે મોનસૂનમાં જાય તો કારણ કે આવી ગરમીમાં ત્રણ ચાર કલાક સીધું જવાનું ને એવું એમાં હા ત્યાં પારનેરા શેડિંગ પણ નથી કે આપણેે ઉપજ તે છત છે આપડી કે તડકો નથી લાગતી એવું નથી ખુલ્લું જ હોઈ છે તો સમરમાં તો અવોઈડ કરવું પડે તમારે
હા તો હવે તો ફરવાની તો જગ્યા થઈ ગઈ કે બહુ બધી જગ્યા છે મુંબઈ માટે પણ ખાવામાં સૌથી ફેમસ તો ખબર છે વડાપાવ છે પણ કયો વડાપાવ નંબર વન આવે અને કયા કયા વડાપાંઉ છે એ મને તમે જણાવો.
વડાપાઉ તો મુંબઈમાં જેટલું મને ખબર છે. તેના રકોર્ડિંગ મે તમને કેવું તો અશોક વડા પાવ છે. દાદર માં પછી સીએન છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનલ માં આરામ પડાપાવ. પછી ડોબી વલીમાં કે અ કદાચ નામ ખોટું લઈ લેતો છું ત્યાં ભાવ ઊંચા વડાપાવ. એક છે. પછી બીજા ઘણા બધા વડા પાવ છે. એક્ચુલી મુુંબઈ ફેમસ જ છે વડા માટે તો. તમને હરેક ગલીમાં એક વડાપાવ વાલા તો દેખાય જ જશે. એટલે તમે એઈ બીની કહી શકું કે જેટલા મમે નામ કીધા તેજ સારા છે. કોઈ નાનો નાની કોઈ લારી લઈ ને બેસ બી ઘણું સારું બનાવી શકે. એમ એટલે ઘણા બધા વાળા
અને મુુંબઈમાં જે પેલું ગજાનન વડાપઉ છે જે બેસનની ચટણી અને વડા ગરમ ગરમ આપે છે તે પણ બહુ ફેમસ છે મે
હા એ સારું તમે યાદ આપ પાયવુ. કે એની જે ચટણી છે. છે ને તે મને ખમણ ની યાદ અપાય છે. કારણ કે ખમણમાં બી એટલીસ્ટ એ એ ને જોઈને પેલા તો બેસન યાદ આવે. ને બેસનની ચટણી જોઈ ને ખમણ યાદ આવે. તો હા એ કર રે પ્ર બી સારો છે એ બી
હા હા પણ એના સાથે મને એમ એ મને એટલે ગમે કારણ કે એના સાથે બેસઇ જે ચટણી હોય ને તેના એ લોકો ઠેચા અંદર મિક્સ કરીને આપે તો આપડણે બંને મિક્સ કરીને ખાઈએ તો શું સ્વાદ આવતું હશે મેં એ ઇમેજિન કર તી છું.
અને બીજું કે દાદર માં છે. વડાપાવ વડાપાવ તો આપણે જોઈ લીધા અશોક વડાપાવ ની ખાસિયત એવું છે, કે ત્યાં ખાવા વાળા ઓછા હોય. અને પાછો લેવાડો વધારે હોય. એનું એક રીઝન એ છે. કે ત્યાંથી જ થોડાક સો બસો મીટર ના વોકિંગ ડિસ્ટન્સ પર એક સી વ્યુ છે. જે ઘણો સારો છે તો ત્યાં બધા પાર્સલ લ છે અને તં કોલેજ ના ક્યાં કોલેજ છે એકચુઅલી એ કોલેજ નો જ એરિયો છે તો ત્યાં બધા પા લ છે ને ત્યાં જે એરિયો છે. સીવી્યુ ટાઈપ છે એનો વ્યૂ જે છે દરિયાનો ને સામે આ બાંદરાાનું જે સિલિંગ છે, એ બહુ ફેમસ છે. તો ત્યાં બધા બેસીને બા લે છે ને ત્યાં બેસીને ખાય છે ત્યા એન્જોય કરે છે.
હા સારું તો મેં તમને શું કેું કે મને બીજી કઈ વસ્તુ જાણું હશે તો મેં તમને કોલ કરીશ હા ચાલો તો હું મૂકું ભાઈ હા ને
હા